હલો. આ વખત જન્માષ્ટમી આવી રહી છે તમને ખબર.
તમે આવી રહી છે આ કૃષ્ણ ભગવાનનો તહેવાર ગણવામાં આવે છે અને તે ઘણા બધા રાજ્યોમાં તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. દઈહાંડી પ્રોગ્રામ કરવામાં આવે છે કોઈ દઈહાંડી નું પ્રોગ્રામ કદાચ બપોર કરતા હોય. પછી ઘણા બધા પ્રોગ્રામો એવા હોય દઈહાંડી ના. કે સાંજના ટાઈમે કરવામાં આવતા હોય. તેમાં ઘણા બધા આજુબાજુ એરિયાના માણસો હોય. બધાને નિમંત્રણ આપીને જોવા માટે બોલાવામાં આવતા હોય. પછી જન્માષ્ટમી નું જે આખું હોય અ પ્રગ્રામ આખો જન્માષ્ટમી દઈહાંડી ને ફોડ્યા બાદ પછી નો હોય. તે પ્રસાદ આપવામાં આવે જમાડવામાં આવે એવા ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવતા હોય જન્માષ્ટમી વખતે.
હા આ વખત પણ પ્રોગ્રામ છે. બધી જગ્યાએ છે અને અમારી બાજુ પણ આ વખતે જન્માષ્ટમી ઉજવવાનું બધા વિચારી રહ્યા છે. તો મને એવું લાગે છે કે આ વખત બી બહું સારો એવો તહેવાર આવો જતો રહેવાનો છે. અને આના જેવા પણ ઘણા બધા તહેવારો આવે છે તમને ખબર છે.
હા કારણ કે શું ચોમાસાની ઋતુમાં ઋતુ ચાલે છે. ત્યારે જન્માષ્ટમી હોય. પછી સૌથી મોટી તવાર ગણવામાં આવે કે જે રક્સબનદન હોય નવરાત્રી હોય એવા ઘણા બધા તહેવાર આવે છે. રકસાબંદર માં તે પૂનમ પર આવતો જ તહેવાર છે તેમાં બેન ભાઈ ને રાખડી બાંધી છે. રાખણી બાધ્યામાં બ ભાઈ. પછી કઈ પ્રકારની ભેટ પણ આપે જેવી તેને ભાવ લાગે પૈસા આપી શક કે છે. કઈ બી વાસણ આપે કે સાડી આપે અમુક ભાઈ જે હોય એ રી તો કઈ સોના ચાંદી ના ઘરેણા પણ બેટમાં આપે. આવી રીતે રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવે છે. અને આ તહેવાર ત્યારથી ચાલુ થયેલો રક્ષાબંધન નો કે જયારે કૃષ્ણ ભગવાનને હાથમાં કઈ ઈજા થયેલી ત્યારે દ્રૌપદી એક બેન તરીકે જે મેને સાડી પહેરી તી.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
. લક્ષા કવચ કરીને.
બરાબર છે તો એ રીતે આ રાખડી બાંધવાનો જે ચાલુ થયું છે આપડો તહેવાર. પેલા તો. પેલા પણ આવું હતું રાખડી બાંધવાનું કે પહેલા ખાલી રક્ષાબંધન ખાલી રક્ષાબંધન જેવું તું. .
હ એક માન્યતા આવી બી ગણાય છે ને બીજી માન્યતા એવી બી ગણાય છે. જયારે અભિમન્યુ દુદ્ધમાં જાય છે ત્યારે જે માતા દ્રૌપદી હોય. એની રક્ષા માટે આવી રીતે રાખ ડી જેવું કઈ હોય એ પહેરવાનું તો એના હા પરાવે છે એને રક્ષા કવ જ કહેવાય. એવી રીતે જ જે રક્ષા કવચ છે દ્રૌપદી અભિમન્યુ માટે બાંધ્યું હતું એની માન્યતા પરથી પણ એવું ગણવામાં આવે. કે બેન જે રાખડી બાંધે ભાઈ ને એને કઈ ને કઈ રીતે રાખડી એની ભયની રક્ષા કરતું હોય કે તમે જે કઈ ઘટના હોય એ ઘટના દ્વારા એના ભાઈને નુકસાન થતું હોય. એવી ઘટનાથી દૂર રાખે છે અને કદાચ જો ઘટવાની હોય તો એ ઘટના માં કઈ વધારે નુ પહોંચે એ વધારે ભયને નુકસાન ના થાય. એવી ઈચ્છા દ્વારા પણ એ રાખડી બાંધવામાં આવતી હોય.
બરાબર છે તો રક્ષાબંધન છે જન્માષ્ટમી છે. હજુ એક તહેવાર છે તમને ખબર છે આપડે ગણપતિ ભગવાન જે છે એમ એમનામાં આપણેે ઉજવતા હોય છે. એમનો જે જન્મ થયેલો હોય છે ગણેશ ચતુર્થી તે ઓળખાય છે તમને ખબર છે? . .
આમ તો કહેવામાં આવે જ કે જારે પાર્વતી માતા સ્નાન કરતા. ત જે શરીરેની પીઠી સોડેલી. અરે પછલી છોડી ને ભેજ કરીને પછી તોમે . મૂર્તિ બનાવીને પછી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે અને એવી રીતે ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. એના તહેવાર અત્યારે ગણેશ ચતુર્થી દિવસે ઉજવવામાં આવે છે.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
નાનાથી મોટા ગણ બધી લાઈને બસડવામાં આવે છે બે ટાઈમ આર કરવામાં આવે. પછી ના દ્વારા ઘણા બધા પ્રોગ્રામ પણ કરવામાં આવે.
ગણપતિ નો પ્રસાદ મળય જેને કરીને અમે લાવા વધારે જ આવતા. તો ભી કરી ના લડતા ના
તે કાય એમાંથી તેમને પ્રસાદ બનાવવામાં આવે છે અને વધરે પણની મુદત પણ વધારે તો જે દૂધ માંથી એનો માવો બનતો માંથી પણ તેને મુંડક બનાવીને ગણપતિને પ્રસાદ તેનાલ ધરાવવામાં આવે છે.
હા અને આ જે ગણેશ ચતુર્થી નો જે તહેવાર છે. એ દસ દિવસ નો હોય છે દસમાં દિવસે એમનું જે મુર્ત હોય છે અપ આપડે જે લાવ્યા હોય છે માટીની બનાવેલી હોય છે. પછી અમુક મીઠાઈની પણ મુહર્તો બનાવેલી હોય છે અમુક કોઈ બી પદાર્થની પણ મુર્ત બનાવેલી હોય છે. અમુક લોકો તો ચોકલેટની પણ મુર્તો બનાવે છે. અને જયારે દસમો દિવસ થાય તો પછી એ મુરત ને આપણે પાણીમાં ડુબાડી દઈએ છે જેથી એમનો આપડે નિયમ જ છે એ રીતે કે દસ દિવસ થાય અમુક લોકો પાંચ દિવસે પણ એવું કરતા હોય છે. અમુક લોકો એક દિવસમાં પણ એવું કરતા હોય છે. દરેક લોકોનું જે રીતે માન્યતા હોય છે એ તહેવાર ની એ રીતનું એ લોકો કરતા હોય છે.
હા અત્યારે એવું ભી ગયું છે કે જે મોટા મોટી આપણી ટ્રસ્ટ વાળા હોય સોસાયટી જો વિસ્તાર હોય. ત્યાં કેવું કરે ટ્રસ્ટ વારા એકબીજાનું જોઈને ચડિયાતી મૂર્તિ લાવે. મોટી સાઈઝની હોય કે કંઈ પીઓપીની બનેલી હોય. અને પાંચ કે દસ દિવસ તમે વિસર્જન કરોતે પાણીમાં જઈને ઓગળે નહીં. અને તૂટી તૂટી જાય તમે જો વિસર્જિત કરો. હવે તો જેવી મૂતી પડે તો કંઈ ને કંઈ વાગીને તૂટી જાયતો ગણપતિનો હાથબી કંઈ પડેલો હોય, પગબી કંઈ હોય. માથું ભી કયે ભડેલું હોય. જેથી કરીને એક નવીભી તેની રચના કરવામાં આવી છે. એ ખાલી નાની સાઈઝના હોય એક ફૂટના બે ફૂટના. એવા નાના ગણપતિ જ બેસાડવા જોઈએ. અને એબી માટીના હોવા જોઈએ તમે જયારે વિસર્જન કરો. ત્યારે કંઈ તમારા ઘરનું વાસણ હોય મોટું. એમાં તમે વિસર્જન કરીદો પછી માટી ઓગળી જાય તોએ પાણીને ખાલી કરી નાખી. માટીની એકઠી કરી તમે તેમાં નાનો વૃક્ષો રોપો છોડ રોપો. આવી પણ માન્યતા પ્રચલિત કરવામાં આવી છે.
બરાબર છે અને પછી બીજું તમને ખબર છે એની પછી આપડા દેશનો પછી આપડો પવિત્ર એક બહુ મોટો તહેવાર આવે છે એનું તમને ખબર છે દિવાળીનું.
દિવાળી એમતો જોવા જઈએ તો બારમા મહિના કે તેરમાં મહિનામાં આવતો એક તહેવાર છે.
અને દિવાળી પણ એટલા માટે ઉજવવામાં આવે કે કે જે રામ ભગવાન સીતામાતા ને લક્ષ્મણ હતા. એ આવી વસ્તુઓ ચૌદવર્ષનો વનવાસ કરીને પરત તેમની રા નગરીમાં એક અયોધ્યામાં પાછા પરત ફર્યા હતા. ત્યારે ત્યાંના જે વાકીઓ હતાં અયોધ્યાના ત્યારે તેમને દીવડાઓ પ્રગટાવીને આવી રીતે તહેવાર મનાયેલો ત્યાંથી દિવસની દિવાળી કહેવામાં આવે છે અને જે દિવસથી તે તહેવાર તો બંને હજારથી આવી રીતે દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે જયારે ઉજવણી કરે ત્યારે બધા ઘરમાં નવા નવા કપડાં લાવે મીઠાઈ લાવે પછી સારા પ્રકારનું સરસ ઘરમાં ભોજન બનાવવામાં આવે ને પછી દિવાળી ઉજવવામાં આવે છે ઘણા બધા ત્યાં ફટાકડા પણ ફોડવામાં આવે છે.
હા દિવાળીની જે રાત હોય છે જયારે દિવાળી દિવસે તો આપડે પૂજા કરતા હોય છે મહેમાનના ઘરે જતા હોય છે. નવા નવા કપડા પહેરતા હોય છે અને જયારે દિવાળીની રાત હોય છે ત્યારે બધા નાના છોકરાઓ થી લઈને મોટા છોકરાઓ અને મોટા પુરુષો હોય છે. એ બધા ફટાકડાની મોજ મારતા હોય છે બધા અલગ અલગ પ્રકારના ફટાકડા લાવીને દિવાળીને ઉજવતા હોય છે તમને ખબર છે.
ના
નાના બાળકોને પણ ઘટાદાર લઈ આપવામાં આવે છે અને મોટા જે તે પણ પાંચસો પાંચસોનીના ફટાકડા લાવે ની ને દિવાળીની ઉજવણી કરતા હોય એમ તોતે પણ મોજ માર માર્યો ગયા હોય પછી જે બજારમાં દિવાળી ના ફટાકડા આવેલા બધાજ હોય એ ઘણા બધા નુકસાન પણ થાય કે નાના બાળકો એજે મોટા બાળકો ફટાકડા હોય ના ફોડવા જોઈએ જેથી કે દઝાવાની સમસ્યા છે. અમુક ટાઈમે ઘણા ઘણા મોટા સિક્કા પણ બંનેમાં કે કોઈ બાળક ની આંખ ઉઠી જાય છે. હાથમાં મોટા ભરતાન કોઈ કેતો ફોડતા ઉડે. તો હાથમાં ઈજા થાય કે ચામડી ઉખળી જાય છે કેઆ અમુક ટાઈમ તો આખી આંગળી બળી ફ્રી જાય એ ઘણી બધી સમસ્યા પણ આના દ્વારા બની શકે
હા. અને અમુક લોકો લોકો દિવાળી માં કેવું હોય છે કે અલગ અલગ ધાર્મિક સ્થળો પર ફરવા જાય છે અમુ લોકો તો સારી એવી જગ્યા જ્યાં ફરવા લાયક જે જગ્યાઓ હોય છે ત્યાં આગળ પણ જાય છે અને અમુક લોકો ઘરે બેસીને પણ મહેમાન ને ઘરે બોલાવતા હોય છે અને જમાડે છે પછી એમની જોડે દિવાળી નો તહેવાર પણ ઉજવતા હોય છે. તમે ગયેલા દિવાળી ક્યાં ફરવા બરવા ગયેલા તમે
દિવાળી પર કઈ ફરવા નહી એમાંરા નજીક નુ મંદિર હોય બને તે ભગવાન શન કરવા જે એના પછી પણ કોઈ એક મોકુ તહેવાર નુ ઓળી ગણવામાં
ત્યારે ડકોર અ મંદિર છે બી પ્રસિદ્ધ ગણવામાં આવે ત્યાં પણ બધા ચાલી ને જતા હોય ત્યારે હોળી પ્રગટાવવામાં આવે એમાં બીજા દિવસે ધૂળેટી હોય તો બીજા દિવસે ધરક ના દિવસે કલર થી બધા એકબીજાને રંગતા હોય
હા એ પણ છે. દિવાળી સિવાયનો બીજો એની પછી કયો તહેવાર આવે છે તમને ખબર છે
વર્ષ દરમિયાન પહેલો તહેવાર દિવાસો હોય અને છેલ્લી છેલ્લો તહેવાર હોળી હોય અને દિવાસો જ્યારથી ચાલુ થાય દિવાસો પછી દિવાળી આવે
એવું છે તો પેલો રંગો વાળો તમને તહેવાર ખબર છે ધૂળેટી હોળી અને ધૂળેથી
મે બી દેવા કેવું ઘરમાં એકબીજા ને વધારે એકબીજા એટલે કે પ્રેમભાવ લાગણી વધારી આવેે. કેમ કે એકબીજાને કલર લગાવ ભાઈ બેનને લગાવે. માતા પિતા એકબીજા ને લગાવે ભાભી દિયર હોય કુટુંબમાં ઘણા બધા માણસ હોય બિરની કલર લગાવ્યાથી મજાક કરે. તેથી ઘરના સંબંધો પણ સારા બનતા હોય.
બરાબર છે. તો તમને આ તહેવારમાં રંગ લગાવવાનો અને રંગ તમને લાગે તો શું તમને સારું લાગે છે. એ રંગ નો તમને આનંદ થાય છે?
હા એ કલર હોય અને લગાવા માં આવા કલર હોય. તે સાદા હોય દ ખાલી ચામડી બોલલા જવા માટે. કોણ જો મને ગઈ પલે બ પાકા રંગ વડે રંગ એ અમુક રંગો એવા હોય કે એક એક વાર લગાવે તો બે ત્રણ દિવસ પછી જાય. પછી તમે એને ધોવા જાવ તો ચામડી પર બળતરા થાય કે તમને કઈ પિમ્પલ્સ ની ગમ પ્રોબ્લેમ થઈ શકે એવા કલર મને નથી ગમતા.